હલો આધાર કાર્ડ બસ બેઠી છું તું શું કર મ કલેજમાં છે.
અચ્છા કઈ કોલેજમાં છું તું
ઓ બાકરોોલ
બાકરોલ ઓકે
તું કઈ કોલેજ મા છુ હું હવે ભણું છું બેચલર્સની ડિગ્રી
હા હા અચ્છા
બોલ અઇમેન્ટ લખાઈ ગયા. બધા.
અમેન્ટ હા અમારે આવે અમેન્ટ પણ ઓછા આવે અમે નહી લખતા બીજા જો લખાવી દઈએ
હા એટલે જ આટલા નવરાથો
હા હા.
ચૂંટણી કાર્ડ મારું નઈ પાન કાર્ડ્
કોઈ નહી આ પેલું વાયર એક સિક્યોર કરવા માટે સ્પ્રિંગ આવે્યા ને એ લગાવું છું.
ઓકે.
સાચી ન દાખલો બોલ ત્યાં લાવ જમી લીધું બોનસ કરવા માટેેને શું ખાધું હા જમી લીધું શું ખાધું.
હમ શું હતું ભૂલી ગયો. અ તીડા બટાકાાન શાક હતું ના ના બટાકાાન શાક હતું ખાલી.
અ લ એટલું યાદ નઈ રહેતુ અલા ચુપ રેતમે આમાં પપ્પા એમના લીધે જ એવું કયું ત્યાંથી
હા બોલબોલ
તાર સબ્જેક્ટ ક ફેવરેટ તને મન ગમતો સબ સ ઓ મેસ માં વીક. હું મને નથી.
એવું તો તારો કેવું છું.
ઈંગ્લિશ ગુજરાતી હિન્દી બીજા ગમે તે આપી દે મેક્સિમમ
ઓકે એટલે મેક્સ શું પ્રોબ્લેમ છે.
ના છત્રીસ નો આંકડો છે મેચ જોડે હા પા. તો રેશન કાર્ડ વગર નયચલાવે હ કા સારું કેવાય કાલે જઈએ કા રા આ આજે વરસાદ પડે એવું છે તમારી બાજુ છે વરસાદ પડે એવું
અરે ફૂલ ચડીને આવ્યું છે એક છાંટો પડે એટલે ધાબડું પડી જવાનું
અમારા પડવો જે વરસાદ એવું લાગે છે કેમ કે બહ બફારો છે.
હા એજ ને પણ વરસાદ પડીને બંધ થાયાઈ બવ
બઉ જ બઉ જ વાત કરો. વરસાદ પડવો જોઈએ પણ છે નડિયાદ માં તો બધું બહ ખોદી નાખ્યું છે અમાર ઘર બાજુ તો
અરે અમારે સેમ એવો જ પ્રોબ્લેમ છે ગંદવાડો છે આખા ગામ નો.
હા રસ્તા અડધા બંધ છે એક બાજુ ના એમાં ખોદેલું છતા તો કઈ મજા નહી આવતી. બહાર નીકળવાની અતારે વરસાદમાં બાર ફરવાની કેટલી મજા આવે.
એ જ ને. વરસાદ વાળા વાતાવરણમાં મજા તો આવે પણ વરસાદ પતી ગયો પઈ પતી ગ્યો.
હ કંટાળી જવય.
અને તમારું અડદું નડિયઆદ તો ખાડામાં જ
હંક ર ખબર છે.
ખાડામાં નડિયાદ નહી નડિયાદ જ ખાડામાં છ.
અરે બસ સ્ટેન્ડ જોયું હોય તો.
હા એટલે તો કહુ છું જોઈ લીધું છે આવતો જોતો રહો છું બસ સ્ટેન્ડ.
રસ્તા માં થોડા ખાડા ને ખાડામાં થોડો થોડો રસ્તો છે અમારે.
હસી બહ ડેનજર છે.
બટ આઈટેક ઇટ એઝ અ કોમ્પ એ નો ઇંગ્લીશ. બોલ બીજું.
બસ કઈ નઈ અહિયા ટીકરી આગળ બેઠા છે હિલ સ્ટેશન પર છીએ.
ઓહ હો હિલ સ્ટેશન પહોંચી ગ્યા તમે. થોટા ફોટો મુકજો હિલ સ્ટેશન ના.
અરે ચોક્કસ યાર એ બી કોઈ કેવાની વાત છે.
અમે અમે ગાર્ડનમાં બેઠા છે હા મસ્તી કરે છે અમે બધા ફ્રેન્ડ અ બેનપણીઓ ભેગી થઈને નાસ્તો કરીને બેઠા હા નોઈઝ પોલીશ જ અવાજ નું પ્રદુષણ આ લોકો કરે છે.
એક મેડમનો અવાજ છે બહુ મોટો મોટો અવાજ આવે છે બસ આજે બોલે છે ને એનો જ અવાજ હા બસ એમનો જ આખા ગામનો અવાજ આવેછે
હ શું કરું? બહુ મોટા અવાજ હા
મારા પપ્પા નવસા
હા શું કે છે શું ત તું પપ્પા શું હડ ગી ઓહો નવસારી
હમ્મમ.
તારે ક્યારે જાવ બસ આવાનું પાછું હિલ સ્ટેશન થી
હિલ સ્ટેશન થી અતરત અ બી તો ચડિાર ઉપર પહોંચ્યા છીએ થોડી વાર એ આવીશું. નીચે ઉતરીશું
હું પણ હમણાં હિલ સ્ટેશન જઈને આવીઈ હમ અઠવાડિયા પહેલા.
એવું?
હા મજા આઈ ગઈ અંબાજી મજા આઈગઈ ગમ, રોપવેમાં
ઉડન ખટોલા ઉડન ખટોલા માં બેઠી હતી. રોપવે કેવાયે ને ના ના એ હવે હાલત ટાઈટ થઈ જાય એટલા નઈ.
હમ અરે અરે એમાં શું હાલત ટાઇટ થઇ જાય કેટલી સીડીઓ છે દસ હજાર
અ હા કદાચ માંથી ચડાઈ જાય પણ ઓહો
હમ
તે તો ચડી લીધી છે ને
હ નેક્સ્ટ ટુ બી ચાઈના
વા બહુ ઊંચા સપના છે બઉ ઊંચા એટલે અઢાર હજાર સીડીઓ જેટલા નાના સ્વપ્ના જોતા જ નથી અમે. એજ ને એટલે તો અમે કોલેજમાં હા હા એટલે તો અમે કોલેજમાં ભણીએ છે મોટા સપના છે એટલે કોલેજ પતાય પછી મોટા સપના પૂરા કરવા નોકરી કરીશું પૈસા કમાઈશું સપના પૂરા કરીશું.
વોટર્ર ગોલ ફેરવાની ગેમ હારી તમારી
કઈ આવ છો તમે લોકો ખાવા હા મને ગમે છે કોલેજમાં બેઠી બેઠી હું રમું.
ટ્રૂથ એન્ડ ડેર રમ્યા આન તેને એવુ બધું રમ્યા કરે.
ના ના અમે અમે લોકો કશું રમે નહી અમલો લોકો તો જે લેસન આપ્યું હોય ને એ લેસન કરીએ પછી આમાં લેબમાં અમને જે પ્રેક્ટિકલ કરાયા હોય એ અમને લખવા આપે તો એ લખીએ. કા તો બેસી રહીએ.
હમ.
એલે શું કેવાય હા બરાબર તમે આટલા મોટા થાય તો તમને લેસન જ આપ
હા લેસન જ આપે છે. અસાઇનમેન્ટને ગુજરાતી માં લેેશન કેવાય ના ખબર હોય તો કવું.
અચ્છા ઓકે એવું છે. અમારાને હોમવર્કને ગુજરાતીમાં લેસન કહીએ. અચ્છા એવું છે. બરોબર સારું થયું થોડું નોન પોલ્યુશન ઓછો થઇ ગયો.
હા એ છે ને મેં મારી બેનપનીઓને મોકલી દીધી બીજી જગ્યા એ મારી બેનપણીઓનો અવાજ બહ મોટા છે.
હા લાઉડ
હા એટલે જ.
હા બરાબર.
બોલ? અરે કઈ નઈ આ છે ને વાયરને સિક્યોર કરવા માટેની સ્પ્રિંગ આવે ને
હા હા પોર્ટ સ્પાયરલ
હ પોટેટ સ્પરલ ના કેવાય એને એ લગાવું છું વાયર ઉપર. હ પ્રગતિ થઈ રહી છે અડધો વાયર થયો છે.
હમ.
બને ત્યાં સુધી ઘરે જતા પેલા લગાવી દઈએ તો સારું.
હમ કયા કલર નો છે?
રેડ લાલ.
રેડ કલર નો બરોબર. કસો વાંધો નહી સારું કેવાય હારું કરપાય તો નહી પછી.
હ એમાં કેવું છે કે મારે- - મારા ફોનનો ચાર્જરનો વાયર છે ને આગળથી થોડો- - એ થઇ ગયો છે તૂટી ગયો છે. વધારે ના તૂટે એની માટે હું આ લગાવું છું.
અચ્છા બરાબર કયો ફોન છે તમારી જોડે?
વન પ્લસ.
વન પ્લસ અ હ બરોબર સારું કેવાય
તમા જોડે કયો ફોન છે?
મારી જોડે વિવો નો છે.
વિવો બરાબર. બીજું?
બસ જો કઈ નહી આ હિલ સ્ટેશનમાં કીડીઓ કેડ્યા હતા.
હિલ સ્ટેશન પર કીડીઓ કરડે છે એમ? આમાં ગાર્ડનમાં કીડયો છે હા
હા એ જ ને યાર.
અમે અમારા ગાર્ડનમા હા હા અમારા ગાર્ડનમાં હમણાં છે ને બધા ફુવારા ચાલુ કરશે એટલે બધા ઊભા થઈ ને ભાગશે
એજ ને ગાર્ડન માં ફુવાર અચ્છા ઓકે સિંચાઈ પદ્ધતિ
હ સિંચાઈ પદ્ધતિ
બરાબર સારું કેવાય બસ હિલ સ્ટેશન પછી વરસાદ ના પડે તો હારું છે
પડવો જોઈએ વરસાદ હું તો કહું હિલ સ્ટેશન પર હોઈએ ને વરસાદ પડે તો મજા આવે
અરે પણ એનું હિલ સ્ટેશન એવું છે ને કે અયથી ભૂલથી વરસાદ પડ્યો પગ લગપસ્યો તો ઉપર થી સીધા નીચે નહી ડાયરેક્ટ ઉપર જની ટિકિટ કપાઈ જવાની
વાંધો નહી
અરે યાર શું વાંધો નહી હજી જિંદગીમા કેટલું બધું જોવાનું બાકી
ના ના એ ભગવાન જોવાઈ જશે ને પણ એમ મોટો ફાયદો ને
અચ્છા
હા બરાબર ઓકે ઓકે તા નેક્સ્ટ ટાઈમ મલ્યે
હા સારું ચ